હલો
શું કયો છો
શું કયો છો અંતરાબેન કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં જો. અત્યારે આ વરસાદની સિઝન આવી છે. અને સખત ગરમી છે અત્યારે તો અકડાઈ ગયા છે.
સાચી વાત છેઓ બહુ અકળાઈ ગયા છે એમ થાય છે વરસાદ ની આપડે જાણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એવું લાગે.
ખરેખર હો રાહ જોઈએ છીએ ત્યાં તો એટલો કંટાળો આવે છે અમારા ઘર તો પાછા ઝાડપાન ઘણા છે. તો આવી ગરમી માં ઈ પણ બળતા જાય છે એવું છે.
સાચું કીધું દરરોજ જોઈએ એમ આકાશ તરફ તો એમ થાય કે ક્યારે કાળા વાદળ દેખાય ક્યારે કાળા વાદળ દેખાય!
સાચી વાત છે અને હમણાં તો કેવું હતું કે આમ ગરમી પણ તો પવન એટલો સખત હતો કે વરસાદ વરસ તો જ નહોતો એમ પવનને કારણે વાદળ વિખેરાઈ જાતા તા.
એઇ જ. બઉ ગરમીને લીધે તો અને ધૂળ ને લીધે તો આખું ઘર ધૂળ ધૂળ થઈ જાય. અને જરાક વરસાદ આવે તો એમ થાય કે ઠંડક તો થાય.
હા હો. સાચી વાત છે. હવે શું કોણ જાણે થાશે, ક્યારે આવશે આમ તો કચ્છમાં છેને. લગભગ તો બઉ પાછળ આવતો હોય છે. જુલાઈ એન્ડ ઓગસ્ટ એમ આવતો હોય છે, પણ હવે આપણે ટેવ પડી ગઈ કેમ. જૂન મહિનો આવે ને એમ થાય વરસાદ આવશે વરસાદ આવશે. આ વખતે તો અષાઢી બીજ નોય સક્કન સાચવ્યોં નહી નકર તો અમી છાંટણા થાય.
હા. બે ચાર વાદળ આવે તો પણ એમ લાગે કે હમણાં છાંટા પડશે પણ વરસાદ આવ તો નથી એવું લાગે કે નઈ આવે કે શું?
હા તો ગઈ કાલે તો મને ખરે ખર એવું લાગ્યું કે આજે તો જાણે વાદળા કાળો દી દિબાંગ આકાશ છે. અને વરસાદ જોરદાર નો પડશે પણ એક ટીપોય ન પડયો બોલો વાદળ વિખરાઈ ગયા.
હા ઈજ ને અમારી બાજુમાં પણ એવું જ થયું. બાળકો ખુશ થઈ ગયા. વરસાદ આવશે, વરસાદ આવશે બધા બાર નીકળી ગયા. એક છાંટો ન પડ્યો.
અરે રે. અને આ વખતે ઉનાળો બહુ લાંબો ચાલીયો હોય ને એવું લાગે છે. હવે તો ઠંડક ની જરૂર છે આપણને.
હા સાચી વાત છે. એમ થાય કે વરસાદ પડે તો વાતાવરણ બદલાઈ જાયને થોડુંક ઠંડી તો થઈ જાય નહીતર આ અકડામણ જ થાય. ગરમીમાં સતત પરસેવે રેબ જેેબ થયા કરતા હોઈએ છીએ.
હા વરસાદ પડે તો થોડી ગરમી ઓછી થાય. ધૂળ બેસ સી ચાય અને આમ કેવું ચારે તરફ આમ લીલોઉતરીને તાજગી છવાઈ જાય. મજા આવે
હા ઈજ અને મને તો પેલેથી જ વરસાદ તો બહુ જ ગમે લગભગ આપ આપડે બધાને ગમતો જ હોય એમ પણ ખાસ કરીને જયારે થોડાક પણ છાંટા ટા આવે ને જે બીજી ભીની માટી ની સુગંધ આવે ને એ તો બહુ જ મજા આવી જાય ફ્રેશ થઇ જવાય.
હા હો બઉ ગમે ઈ સુગંધ તો ખરેખર. ગજબી સુગંધ હોય છે. એમાંય પણ જો આપણે ગામડામાં હોઈએ અને ઈ ગામડામાં જે માટી ની સુગંધ આવે વરસાદમાં એતો જ જબરજસ્ત હોય. હવે તો આપડે કેવું થીયું છે કે બધી જગ્યાએ સિમેન્ટ રોડ આ તે થઇ ગયા છે. એટલે સુગંધ માં ફેર પડી ગયો છે. શહેરી વાત વાતાવરણમાં પણ ગામડાનું વાતાવરણ બહું આહલાદક હોય.
સાચી વાત છે હો મને એમ જ થાય છે એમ કેવો ગામડામાં હોય તો આ ટાઈમે તો કેવા મોર ને હોય બધા અમે તો ખાસ મોર જોવા ગામડે જાઈએ. આપડે ક્યાં શહેરમાં મોર ના લાવા લેવા.
હમ્મ, સાચી વાત છું. અમારે છે ને અમારું પિયર ગામડામાં છે તો એટલું વાડી ખેતરમાં વાતાવરણ સરસ લાગે અને મોર તો આંગણામાં ચણવા આવ આવતા હોય એટલે બઉ મજા આવે આપડે જોવાની એવું હોય ચોમાસું માં કેકારાવ કરે કે આપડે એમ થાય જાણે સાંભળ્યા જ કરીએ કોયલ ને મોર બને
સાચી વાત છે અને પાછુ વરસાદમાં બીંજાવું એય બઉ ગમે મને તો તમને ગમે?
એ બઉ ગમે મને તો. આપડે તો આમ જયારે બાળક બની જાયે વરસાદ આવે ને ત્યારે આપ ડે જાણે આમ બા બાળપણમાં ખોવાઈ જાય એટલું નાહવાની મજા આવે. પણ આપડે આરોગ્યનોય વિચાર કરવો પડે ને પાછું.
હા. એટલે હવે પેલા જેવી મોજ નથી રહી એમ કારણ કે આપડે પેલા ન્હાતા ને વરસાદમાં તો પેલા એમ કેતા કે પેલા વરસાદમાં નાવું નહીં એમ કે કચરાવાળો, ધૂડવાળો વરસાદ હોય. પણ બીજા વરસાદથી તો આપડે એકેય વરસાદ એવા ખાલી નથ જવા દીધા જેમાં નાયા ન હોઈએ. હવે જો જરાક બારે જઈએ ને સીધે શરદીને, તાવને કોરોના પછી એવું શરીર થઈ ગયું છે.
હા, હો સાવ સાચી વાત છે. આમ શરીર થઈ ગયું છે આપણું એટલી વરસાદ જોવાની મજા આવે કે વરસાદ આવે તો આપડે જોયા જ કરીએ જે ટલી વાર આવે એટલી વાર આપડે જોયા જ કરીએ બાર પણ શું કરીએ હવે આવે વરસાદ ક્યારે આવશે, કોણ જાણે?
હમ્મ, સાચી વાત છે એમ આપડે તો ખાલી બારી પાસે બેસીને વરસાદ જોવાની ને મજા લેવાની એમ થાય. પીંજાવા જાય તો વળી બીમાર પડી જાશું વળી કફ શરદી ની દવા લેવી તો બઉુ લાંબુ ચાલે છે પછી.
હા ઓ સાચી વાત છે. પણ ઈ જે વરસાદ વરસતો હોય અને સાથે આ પણેે આમ બાલ્કનીમાં બેઠા બેઠા ગરમ ચા અને ભજીયા ખાતા હોઈએ ઈ તો આખી વાત જ અલગ છે હો.
હા અરે એ તો જમાનો અલગ હોય આખો એમ. માહોલ બદલાઈ ગયો એકદમ ખાલી કાળા ડિબાંગ વાદળમાં બેઠા હોઈએ ને તો પણ એમ થાય કે એ કેવો આમ ચાય અને ભજીયાથી જે તો એમ થાય માહોલ જ બદલાઈ ગયો એમ વાતાવરણમાં તાજગી આવી જાય.
હા હો સાચી વાત છે. અમારા ઘરે પણ એવું જ છે એમ. બધાને અતિશય વરસાદનું છે અને બસ ચાર છાટા પડ્યા નથી ને એમજ કહશે કે હાલો બનાવો ભજીયા એટલે સીધા ભજીયા બનાવીએ.
હા આ અમેતો તળાવ પાસે મકાઈ મળે છે એ પણ ખાવા જઈએ એટલે હિલોળા લેતું તળાવ હોયને બાજુમાં મકાઈ ખાતા હોઈએ શું સૌંદર્ય જ અલગ હોય એમ આખું.
ખરેખર તેમાં ભુજમાં તો જે હમીસર તળાવને કિનારે બેઠા હોઈએ વરસાદી માહોલ હોય. આ હા હા મોજ પડી જાય હો.
સાચી વાત છે અને ખેડૂત માટ એટલું જ મહત્વનું જેમ કે શહેરના લોકો આપડે, આવી રીતે એન્જોય કરીન ગામડાના લોકોમાં તો ખેડૂતને તો ઈ બધી વસ્તુ તો પછી, પેલા તો પોતાના પાક ની ચિંતા હોય એટલે એના માટે તો ખરેખર, ખર વરસાદ બહુ મહત્વનો છે.
આવો સાચી વાત છે બિચારા કેટલા એ લોકો આતુરતા થી રાહ જો હવે તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તું સારો વરસાદ અતિવૃષ્ટ ઈ યે સારી નહીં. અને સાવ ઓછો વરસાદ પણ સારો નહી એટલે આમ ખેડૂત તો સામે જોઈને વરસાદ વરસે ઈ વધુ મહત્વનું છે.
હા સાચી વાત છે સારો વરસાદ પડે તો એ લોકો નો પાક ય સારો થાય. ને આપડે ય તાજું શાકભાજી ફળ ખાવા મળે એમ, અનાજને બધું વ્યવસ્થિત પણ જો પાણીની તંગી હોય. તો તો એ અ લોકો પાકને ઉગાડવા માટે કેવા અ ઝેરી દ્રવ્યો વાપરતા હોય એમ કે એનાથી તરત શાક ઉગી જાય પાણી વગર, એટલે અ મીઠા પાણીમાં જે ઝાડ પાન ઉગે ને એ તો અલગ જ હોય એકદમ,
હા ઈ તો છે જ હોં સાચી વાત છે. આપડે તો ભારે તો ભલે ગામડામાં જોતા હોય કે વરસાદ પડવાથી આ થી ગ્રીનરી થઈ જાય આપડો પાક આખો આમ જેને કરીને લચ્છી ઉઠે છે એમ, હવે ઇ તો ગામડું તો દૂર રહ્યું, પણ આપણી શહેર માંથી આપડા નાના નાના છોડવા ઉપર પણ જે વરસાદ પડે છે ને, તો એનામાં જે તેજ આવી જાય છે ને ત્યારે આપણને એમ થાય છે કે ખરેખર, કે કુદરત આપે છે ને એ વસ્તુ તો આખી અલગ જ છે.
સાચી વાત છે સો એટલે તો બધા સારા વરસાદ માટે પ્રાર્થના કર તા હોય હવન કરાવતા હોય, કારણ કે નદીઓ, તળાવને, કુઆ ભરાઈ જાય તો જ આપણા ઘરે ઈઝીલી, પાણી આવી શકે ને એમ, ને પક્ષી પશુઓને પણ રાહત મળી જાય.
હા એ તો છે જ ને પણ હવે કેવું થયું છે. અત્યારે તો આ વરસાદ પડે ને પેલા પેલાના, સોમેશ્વર ભરાતું ને તો ઈ આમ બે ત્રણ વર્ષ સુધી, પાણી ખાલી ના થાતું અને હવે તો ઈ બધા એમાં, મોટર નાખી નાખીને પાણી ખેંચે છે. એટલે એટલી બધી પાણી ની તંગી થઈ જાય છે. કે વાત નહિ હજી તો એક છ મહિના થાય ને અમીસર નું તળિયું દેખ દેખાવા માંડે છે એમ એટલે અત્યારે નદી તળાવો કુવાઓ એના માટે વરસાદ આમ તો બહુ જ જરૂરી છે એમ, પણ લોકો પા સાચવે તો થાય એમ,
હા એટલે અમારે અમદાવાદમાં એમ જ છે રિવરફ્રન્ટ પાસે આખું જે પાણી ભરાય છે ને, ઈ હવે તો એવું ખાલી ખાલી લાગે કે ત્યાં અમે વોક કરવા જાય ને, તો પણ એમ થાય કે ના આ તો સાવ ખાલી ખાલી છે કઈ મજા નથ નથી આવતી એમ, એટલે નદી તળાવ ભરેલા હોય તો મજા આવે ને બાકી તો, આપણે મિત્રો બધા ભેગા થઈને જાઈએ તો પણ મજા આવે. બાળકોને તો બહુ ગમે એમ.
હા સાચી વાત બહુ મજા આવે . અને કેવા સરસ વૃક્ષો લીલાછમ થઈ જાય આમ. બહુ મજા આવે. પશુ, પક્ષીઓને પણ કેટલી રાહત મળે ને. કુદરતી સૌંદર્ય બદલાઈ જાય વરસાદ આવે તો.
હા હું તો હવે તો ખાલી સમાચાર જ સાંભળું છું કે વરસાદ ક્યારે આવશે બસ રાહ જોઉ છું એમ. આશા તો એવી જ છે કે જલ્દી આવે ને જલ્દી સારો પડે બસ માપસર નો તો જ મજા આવે.
હા ઓ સાચી વાત છે ના, ના પડશે ચોક્કસ મને તો એવું લાગે જ છે કે. વરસાદ પડશે વાંધો નહીં આવે અને પાછા આપણા વરસાદને. વૃક્ષો છોડ બધા જીવંત થઈ જશે આનંદ થી કિલકારી કરશે મજા આવશે.
હા ઈજ ને. વરસાદ આવે ત્યારે વળી, વાત કરશું કે હાલો આવી ગયો વરસાદ આવો ચા ને ભજીયા ખાવા.
હા સાચી વાત છે ખરેખર બહુ મજા આવે.
હા સારું ધ્યાન રાખજો.
તમે આવજો.